થઈ ગયો થઈ ગયો કરી દેવો ચાલુ હલો હા.
મજામાં તમે.
હોવ મજામાં બોલો.
તમે કોઈક દિવસ મહારાષ્ટ્ર ફરવા ગયેલા છો.
ના ના અમે નથી ગયા.
તો આજે તો હું તમને એની ડિટેલ્સ આપું મારી વાત સાંભળીને તો તમે પછી એમ કેશો કે હવે તો જવું જ છે મહારાષ્ટ્ર એક વખત. ત્યાંના બધા હિલ સ્ટેશન વિશે તમે સાંભળશો ને તો તમને એમ થશે કે ના એક વાર તો હવે જવું જ જોઈએ ફરવા માટે.
હમ્મ હમ્મ.
પહેલા પહેલું તો મહારાષ્ટ્ર તો મહાબળેશ્વર હું જયારે સ્કૂલમાં ટુવેલ્થમાં હતી ત્યારે અમને કોલેજ સ્કૂલમાંથી ને એક ટુર માં લઈ ગયા હતા બધા હિલ સ્ટેશન જે મહારાષ્ટ્રના છે ફરવા માટે. ત્યાં આગળ લઈ ગયા હતા તો પહેલામાં પેલું તો મહાબળેશ્વર ફરાવે મહાબળેશ્વર માં કેટલા બધા હિલ સ્ટેશન છે પંચગીની છે. પછી ત્યાં આંગળ એટલા મસ્ત મસ્ત અલગ અલગ બધા પંચગિલીમાં તો રાજા જે શિવાજી હતા એમના કેટલાક અમને લોકો ને ગામ પણ બત કર્યું તું કે એ લોકોએ અહીંયાગળ એ હતું જે મહા ભારતમાં પાંડવો એ જે કે એક ત્યાં આગળ એક પંચગીની ઉપ પર છે ને એક કુવા જેવું છે. કે લોકોએ આને ચૂલો પણ છે કે લોકો આગડ આઈને ખાવા પણ બનાવ્યું તું ને એ લોક અગના નિશાન પણ છે અત્યારે પણ અત્યારે છે તમે જાવ ને તો ત્યાં આગળ તો ઉપર પહાડ જેવું છે તો ત્યાં આગળ તમના લોકો છે ને ઘોડા ગાડી પર બેસાડ અંદર ઘોળ ગાડી હોય કેમ કે ત્યાં આંગે ઉપર આપડા થી તો ચલાય નહી ને
અમે મહાબલેશ્વર ગયેલા પણ અમે એવું બધું નઈ જોયું બોમ્બે ગયેલા ને અભી ના ફરવા તો બોમ્બે માં આ બધી જગ્યા આઈ જાય.
ના અમારી જોડે એક ગાઈડર ગાઈડ હ તો ને એ અમને બધું બતાવે છે હા ગાઈડ પણ કર
ઝરીમા એજ તમને બધું બતાવે બોમ્બે માને. હમ્મ એ માહિતી તમાર હા
ઘોડા ગાડી વાળા હોય ને એ લોકો પણ આપડા ને કે કે આંયા આગળ રાજા શીવાજી નું આ હતું પાંડવો નું આ હતું પછી ત્યાં આગળ તો એ ઘોડા ગાડીમાં આપડા ને લઈ જાય તો ઘોડાગાડીમાં લઈ જાય.
પછી એક બીજી બી જગ્યા હતી નીચે એક ગુફા જેવું હતું એ ગુફામાં તમે જાઓ ને તો એટલી ઠંડક લાગે અને અંદર મહાદેવનું મંદિર પણ હતું બધું અલગ અલગ અને ગુફા માં એટલી ઠંડક ને નેચરલી અંદર એટલી ઠંડક હતી. તો પંચગિનીમાં તો એ બધું હતું મહારાજ શિવાજી રાવ હતું પછી ત્યાં આગળ થી હમાં લોકોને લોનાવાલા પણ લઈ ગયા હતા લોનાવાલા પણ હા ત્યાં આગળ અને ત્યારે ચોમાસામાં તો ત્યાં આગળ બેસ્ટ ટાઈમ છે ફરવા જવા માટેનો. કેમ કે ચોમાસામાં જે ઝરણા જોવા મલે એ તો બોહ અજ મસ્ત છે. અને મુંબઈ ને પુણે ની વચ્ચેમાં જ આવ્યું છે અને બહુ જ ફેમસ હિલ સ્ટેશન છે એમ.
ત્યાં આગળ તો ભૂમિ ડેમ પર છે ટાઈગર પોઈન્ટ પણ છે. અમને લોકો ને ટાઈગર પોઈન્ટ પર તે પણ લઈ ગયા ત ફરવા માટે એ જગ્યાનું નામ ટાઈગર પોઈન્ટ છે.
હમ્મ, હમ્મ, હમ્મ.
પછી છે અહ રાજમાજી પોઈન્ટ છે પછી કાલા ગુફાઓ છે પછી ત્યાં આગળ એ લોનાવાલામાં ટ્રેકિંગ માટ ટે જવાય. એમ ધોધમાં આપે જે વરસાદમાં એ મલે એમાં આનંદ માનવા જવાય. ફોટો ગ્રાફી માટે મસ્ત અને લોનાવાલા ની ફેમસત ચીકી છે.
ચીકી અને તેની ખાટી મીઠી ચોકલેટો હોય છે.
હા અમને લોકોને એક ચોકલેટ ની ફેક્ટરીમાં પણ લઈ ગયા હતા ત્યાં આગળ ટેસ્ટ કરવા માટે બધી ચોકલેટો હોય મસ્ત એક ફેક
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. કઈનું સ્ટ્રોબેરીને એ વધારે ફેમસ છે. લોનાવાલા હા હા ઓ
જામ ને એ બધું જ ત્યાં આગળનું પછી એક તો માથેરાન પણ હિલ સ્ટેશન પણ બહુ જ ફેમસ છે. ત્યાં ચોમાસામાં તો બધા બહુ જ ત્યાં આગળ ટ્રેકિંગ માટે બધા જતા હોય છે. ત્યાં આગળ આપણેે વિહિકલ લઈને અંદર ના જવાય. અને ત્યાં આગળ આમ ટેન્ટમાં જ રહેેવાનું હોય છે. માથેરાન પર આમ એક પર્વત ચડો એક ટેન્ટ હોય, પછી ઉતરો પછી ટેન્ટ હોય, એવું બધું હોય.
ઓહ! ચક્કર ચડે, ચક્કર ચડે આપડે ઉપર ચડીએે ને મહાબલેશ્ ને એવો તારતો ગુફા ખીણો છે ને ખીણો છે.
અને આખા પેલા રસ્તા પણ આમ ગોળ ગોળ વળાંક વારા આવે બસ વારો વાડે તો એમ થઇ કે હમણાં હા ખીણમાં જતા રહીશું અમને એવું થાય.
હહ જગ્યા એટલી નાન નાની છે, ને આમ આમ તમને નાન નાની નીચે હોય ઘરો એક બે એ ખીણમાં પણ બહુ નાના-નાના દેખાય તમને. ને આવી રીતના રાતની મુસાફરી કરેલી અમે રાત્રે ચડેલા તે‌ ધડીયે આઠ આઠ સાડા આઠ થયેલા લગ ભગ અમને ના અમે દિવસ નહીં અમારે રાત તે ગયેલા ને તો અમને આમ બીક લાગે આપણેે નીચે જોઈએ ને. અમારે તો આખી લક્ઝરી ચડતી તી તે ગડીએ તો અમારા મહાબલેશ્વર પર જવાનું તમારે તો લક્ઝરી અને આગળ જે લક્ઝરી જતી તી ને. તો કોકે અમને એવું કહ્યું કે, એક લક્ઝરી ટ્રાફિક થઈ ગયું છે. એક લગઝરી છે ને ખીણમાં પડી છે. એટલે અમાને છે ને ધક-ધક થઈ ગયું. કે આવડી મોટી લક્ઝરી આ ભાઈ ચલાવશે કેમની ઉપર.
હા થાય આપડાને બીક લાગે. અને ત્યાં આગળ તો લોના આ મહાબલેશ્વરમાં અમને એક બજારમાં પણ રાતે ફરવા લઈ ગયા તો. ત્યાં આગળ બી વસ્તુઓ બી બધી બહુ મસ્ત-મસ્ત હતી. ત્યાં આગળ અમને લોકોને ફાલ્ગુની પાઠક પણ મળ્યા તા એ બજારમાં. પણ અમારું ધ્યાન નતું. અમુક લોકોને જ મળ્યા તા.
હમ હા સરસ આમ તો ફરવાનું છે, હમ.
હા અને માથેરામ તો બહુ જ ફેમસ છે. અત્યારે ટ્રેકિંગ માટે તો. એમાં ટ્રેનમાં મુસાફરી કરવી તો બહુ જ એમ સારું કેમ કે બધા ધોધ જોવા મળે. પછી જંગલમાં વોકિંગ કરવા મળે, ફરી સનસેટ જોવા પણ મળે. અને અહીં આગળ બધાં કારને બાઈક ના હોય ને એના લીધે પ્રકૃતિનું બહુ સૌંદર્ય મસ્ત જળવાયેલું છે કેમ કે ત્યાં આગળ બાઈકને કાર અલાઉ નહીં એટલે
ના તયના છે, ને એક્ટિવા તમારે કઈ એ લોકો છે, ને તમને કઇ એક્ટિવા આપે એમનું હા નંબર એક હરખા લેબલો મારેલા હોય. યેલો કલરના હોય. યલો કલર ના હોય એક્ટિવા એજ તમારે લઈ લઈ ને ફરવાનું. પછી જયારે તમારે હા. પછી જ્યારે તમે ફરી લો ને એટલે એમને પાછું આપી દેવાનું તઈઅ તમારે લોકો લોકોને ગાડી મને બધે ફરવા ના જવું હોય ને એમને તમારે એક્ટિવા ને એવું લઈને જવું હોય ને તો એ લોકો આપે પણ બધા તમને એક જ કલર ના મળે હો તય જોવાના
હમ.
એવું હા.
પછી પંચગીની એમાં એક ટેબલ લેન્ડ પોઈન્ટ પણ હતો એ પર્વતનું નામ એટલે એવું હતું એ સોરી હિલ સ્ટેશન નુ કેમકે એનો જે આકાર હોય ને એ ટેબલ જેવો હતો.
હમ-હમ-હમ-હમ
એટલે છે, ને એનું નામ ટેબલ લાઈન પોઈન્ટ પણ હતું એ પારસી પોઈન્ટ પણ હતો ત્યાં આગળ
હા-હા એ ત્યાં અહિયાં આપડે જઈએ ને તો તઈના ફેમસ મકઈને એવું બધું મેગી ને એવું બધું જ તમને મળે ખાવાનું એ તમે તો એ ફોટા ને એવું બધું બતાયુ ફોટા ને એવું પડાયેલું?
હા પડાયું તું ને‌.
હમ-હમ તઈયા સરસ છે, નહી આમ સેલ્ફી ને એવું બધું પાડવું હોયને તો સરસ છે અહિયાં જોવા જેવું હમ.
વધારે ખાતી કાઢ અને અત્યાર મહારાષ્ટ્રમાં તો ટ્રેકિંગ માટે બહુજ ફેમસ થઇ ગયું છે. ટ્રેકિંગ, બોટિંગ, કેમ્પિંગ, ઘોડે સવારી ફોટોગ્રાફી પછી બધા
કુદરતી સ્થળોની મુલાકાત માટે અત્યારે તો બધા ચોમાસામાં તો વધારે ટ્રેકિંગ માટે તો મહારાષ્ટ્રમાં જતા હોય છે.
હમ હમ બહુ સરસ છે ફરવા જેવું કે ઘડિયા એમા કઈક વીસ કે પચીસ દિવસ રહેલા અમારા બોમ્બે ની ટ્ર્રીપ હતી તે ઘડીએ અમને બોમ્બે ને બધે ફરવા ગયેલા ને તારે ગયેલા તેન તેનણ વરસ જેવું થયું હા અમારે બોમ્બે ફરવા ગયેલા તારે આ બાજુ બધે ફરવા ગયેલા મહા બલેસવર એ બધે મહારાષ્ટ્ર આખું
એલા
મજા આયેલી જોવાની સરસ છે ત્યાં ફરવાનું બોમ્બે ગટ ના નાસિક ને એ બધે નહી ગયા એ એ બાજુ નું હજુ કન્ટ્રીને આ બાજુ ની નઈ લીધી ટ્રીપ હજુ અમે
હો.
આમ લાગે ને કે જે ફેમસ છે એ બાજુ અમે ફરીએ વધારે
હા તો નાસિક પણ એક કલિયાણી માતાજી નું મંદિર છે એ બહુ જ ફેમસ છે.
હમ હમ.
એ બાજુ પણ જવા જેવું છે.
હમ જે જોયું હોય ને એ આપણને અનુભવ હોય ને. એની વાત કરીએ આપડણે ના જોયું એમ તો હા આ જોયું નહી તો આપડે હં ભરવાનું મન થાય કે હા ભાઈ સારું છે ફરવાનું તો અહિ એમ
હા પણ આ બધે જગ્યાએ ટ્રેનમાં જઈએ ને તો બહુ જ સારું કેવાય એમ ટ્રેનમાં આપણેે બધા જે ઝરણા હોય ને
એમ નહીં ટ્રેનમાં આપડે જઈએ ને તો આપડન ભાડા વગર નાડા વધાર થાય
કઈ આપડને જોવું હોય ને કઈ ફરવા લઈ જાય શું કરવાનું.
એ તો છે પણ એ હ ગુજરાત
હમ ગુજરાત થી મુંબઈ જવાય પણ તમને એમનેમ તો બોમ્બે તમાર એમનેમ ના ફરાય તમારે
હા એ તો છે. પણ મુંબઈમાં પણ બધી બહુ મસ્ત મસ્ત બધી જગ્યાઓ છે જ
હમ
માર્ડિન ડ્રાઈવ્સ પછી તાજમાં અ તાજ હોટલ બધી અલગ અલગ મુંબઈ પણ જવા જેવું છે અમને મુંબઈ નહતા લઇ ગયા કેમ કે તે મહાબળેશ્વર એ બધે જવાન હતું એટલે અમાર મુ
બુંમબઈ તમને એમને મેં ના જવા દે બકા
હમ મુંબઈ ને અમેને લોકો અમને અમે લોકો લક્ઝરી ગયા હતા સ્લીપર માં
હમ
અને એક અઠવાડિયાનો અમારો પ્રવાસ હતો તો અમને ગોવા પણ લઈ ગયા હતા પણ ગોવા ત હમ ગોવાના ગોવા તો ટ્રેન જ ઈએને એજ કેમ કે વચ્ચે જે દૂધસાગર વોટરફોલ આવે ને એ જોવા મળે પણ અમને લોકોને લક્ઝરી લઇ ગયા હતા